હેલો જય શ્રી કૃષ્ણ મોટાભાઈ
જય શ્રી કૃષ્ણ મોટાભાઈ શું હાલ છે
હમ હાલ તો સારું છે વધુ મજામાં છો તમે શું તમે કેમ છો
બસ ભાઈ હું પણ મજામાં છું
આજે આપડે એક સારો વિષય પર સારું અને મજાનો વિષય વિષય લઈએ એના પર આપણે વાતચીત કરીએ કે પરંપરાગત કપડા અને આ આધુનિક કપડા
હા તો બહું સારી વિષય છે આજકાલ તો આ વિષય પર ઘણી ચર્ચા કરી રહ્યા છે કે આપણને કઈ કપડાં પહેરવાનું અ કે કઈ કપડાં બહુ સારું લાગે કે જે પારંપરિક કપડાં છે જે પુરાના જમાના હોય તે કે આધુનિક કપડાં જે આજના જમાના છે તે
હા તને કઈ પ્રકારની કપડાં વધારે ગમે છે
અને તો જે આજની પ્રકારનો કપડો હોય ને અ એ બહુ વધે ગમે પણ અને બહુ સારા છે પ્રસંગ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ એવું મને લાગે
સાચું કહ્યું કોલેજ કે ઓફિસમાં તો આધુનિક કપડા આરામદાયક લાગે છે
હા અને અ સાચું અ તહેવાર લગ્ન કે પરિવાર ના કાર્યક્રમોમાં પરંપરાગત કપડા વધુ સુંદર લાગે છે
હમ પરંપરાગત કપડા આપણા સકાર અને ઓળખ આપણા સંસ્કાર અને ઓળખ દર્શાવે છે
બિલકુલ ઘણા પરંપરા અ વસ્ત્રો પહેરે છે ત્યારે અલગ જ ગૌરવની લાગણી થાય છે
પરંતુ આજના ઘણા યુવકો અને યુવાનો રોજિંદા જીવનમાં આધુનિક કપડા પસંદ કરે છે
હા તમે બહુ સારી વાત કીધી અ હું પણ અ મોટા ભાગે એ જ પહેરુ હ જયારે લોકો પરંપરાગત વસ્તુ પહેરેને તેને અલગ જ ગૌરવની અ સંસ્કારી જોડાય મળે છે
હમ કારણ કે એ હળવા આરામદાયક અને સરળતાથી પહેરી શકાય છે એવો હોય છે અને તે કપડામાં ગરમી પણ કમ લાગે અને આજના લોકો ને તે તેવા પ્રકારના કપડા બહુ ગમે છે પરંતુ જે યુવાન લોકો છે જે યુવાન લોકો છે એ લોકોને બહુ ગમે પરંતુ જે જૂના જમાના છે એટલે આપ પાપા મમ્મી એ બધા લોકોને એ કપડા નહી હારા લાગે આપડા અને એ લોકો ને કપડા પહેરવાનું પસંદ બહુ અલગ છે
અ તું કોલેજમાં સામાન્ય રીતે શું પહેરે છે
હું મોટા ભાગે જીન્સ અને ટી શર્ટ પહેરું છું ખુબ આરામદાયક લાગે છે પરંતુ જયારે કઈ મીટિંગ જેવું હોય કે કઈ કઈ લોકો બાર થી અમારા કોલેજમાં આવે ત્યારે અમે લોકોને પ્રોપર ફોર્મલ એટલે ટ્રાઉઝર અને શર્ટ પહેનવાનું અનિવાર હોય છે અને કોઈ કોલેજમાં કોઈ પ્રસંગો હોય જેમ કે કે જેમ વેસ્ટન ડે ટ્રેડિશનલ ડે આવું કઈ હોય તો અમે કોઈ એક કોઈ એક જાતની કોઈ એક કોઈ એક રાજ્યની કપડા નુ પસંદ કરે અને તે કપડા પહેને કારણ કે જેમ કે ઉદાહરણે અગર અમે લોકો એ સાઉથ ઇન્ડિયન એટલે તમિલનાડુ નું કપડો વેશભૂષા ન પસંદ કરેલું હો ત્યારે અમે લોકો લુંગી અને ઉપર એક શર્ટ પહેરીએ બાકી આ પારંપરિક રીતે અમે લોકો તમિલનાડુના જેવા તમિલનાડુના લોકો જેવા લાગે
પણ અ તહેવાર આવે ત્યારે પરંપરાગ કપડા પહેરવાનું મને ગમે છે કારણ કે તહેવારોમાં જયારે આપણે પરંપરાગત કપડા કપડા પહેરે જેમ કે કુર્તો કે પૈજામો હોય અ કે અ બી બીજા બધા જે પરંપગત કપડા છે એનાથી અ બહુ સુંદરતા આવે છે અને એના પહેરીને જે ફીલ આવે ને એ અ બીજા કોઈ કપડાં પહેરીને નથી આવતા
હા ફોટોમાં પણ ખુબ સરસ લાગે છે તું ફોટો રાડે છે ને તેના કોલેજ ના બધા પ્રોગ્રામ થાય ગયા પછી તે તાર મિત્રો સાથે તેમાં તે તું ખુબ સરસ લાગે છે
હા હા આપણા વડીલોને પણ અ પરંપરાગત કપડા વધારે પસંદ હોય છે
સાચું તેઓ માને છે કે તે આપણી સંસ્કૃતિ જીવિત રાખે છે
આજકાલ ઘણા લોકો આધુનિક ડિઝાઇન સાથે પરંપરાગત કપડાં પણ પહેરે છે છે
હા બંનેનું મ મિશ્રણ ખૂબ આકર્ષક લાગે છે
અ ફેશન દર વર્ષે બદલાય છે
પરંતુ પરંપરાગત વસ્ત્રોની સુંદરતા ક્યારેક ઓછી થતી નથી
તું ક્યારેક વિચાર્યું છે કે કપડા માંથી વ્ય વ્યક્તિ નો આત્મવિશ્વાસ પણ વધે છે જો તું સારો કપડા પહેરીને અ કઈ પ્રેઝન્ટેશનમાં કે કઈ જાય તો જયારે તું પ્રેઝન્ટ કરે ને તને અંદરથી ફીલ આવે હા મે બહુ સારી કરવું એટલે એનાથી આપણનો આત્મવિશ્વાસ પણ વધે છે
હા જય્યારે આપણો મનપસંદ કપડાં કપડા પહેરી તૈયાર વધુ તૈયાર વધુ એવું હોઈને આપડે જાય છે ત્યારે આપનો આત્મવિશ્વાસ અનુભવે છે જે લોકોને આકર્ષિત કરે છે
કપડાં પસંદ કરતી વખતે ફેશન ઉપર ઉપરાંત આરંમ ન પણ ધ્યાન રાખવું જોઈએ
દેખાવ માટે અસુવિધાજનક કપડા પહેરવાનું કોઈ અર્થ નથી
હા, આજકાલ તો જો સોશિયલ મીડિયા પર ફેશન પર ઘણો પ્રભાવ છે. જ્યારે પણ કોઈ લોકો કોઈ અ સુંદર કપડાં પહેરે, ત્યારે તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર નાખે છે. અ તો જો તેના મિત્રો છે કે સગા સંબંધીઓ છે, એ લોકો એક કપડાં જોઈ શકી કે, હા, જો આ નવો કપડો પહેર્યો છે.
હા, આજકાલના સોશિયલ મીડિયાનો પણ ફેશન પણ ઘણો પ્રભાવ છે.
હા, ઘણા લોકો ત્યાં જઈને નવા ટ્રેન્ડ અપનાવે છે‌.
પણ દરેક ટ્રેન્ડ દરેક વ્યક્તિને સારું લાગે એવું જરૂરી નથી.
બિલકુલ, સાચી વાત કીધી. પોતાની પસંદ અને જરૂરત પ્રમાણે કપડાં પસંદ કરવો જોઈએ.
કેટલાક લોકો માને છે કે મોંઘા કપડા. કપડા સારા હોય છે.
નહીં, નહી, એવું નથી. મોધુ કપડું થી આપણને નહીં લેવાનું, જે કપડા સ્વચ્છ હોય, સુઘડ હોય, અને યોગ્ય કપડા સૌથી મહત્વનું હોય છે. જો કપડા આપણના શરીર માં આપણને બહુ જચે. અ કે એનું જે વસ રંગ છે, એ બહુ હોય અને એને પહેરવાથી આપણને બહુ સારું લાગે કે. આપણે પોતાનું આત્મવિશ્વાસ વધે, એ કપડાં આપડી કહી શકીએ કે સૌથી સારું છે. એમને કે, આ કપડાં મોંઘો છે, તો આનું પ્રાઇસ જ્યાદા હશે.
હા, કપડા ની કિંમત કરતાં તેને પહેરવાની રીત વધુ મહત્વનું હોય છે.
હું પણ એ જ માનું છું.
પરંપરાગત કપડા પહેરીને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની મજા. જે અલગ જ હોય છે. લોકોને પોતાની પરંપરાગત, સાંસ્કૃતિક કપડાં ના કપડાં ના જાણકારી બહુ જ વધી લોકોને જાણવામાં મળે છે.
હા, ત્યારે પોતાની અ પરંપરા સાથે જોડાયેલો હોવાનો અનુભવ થાય ને, તેજ માટે.
આધુનિક કપડાં રોજિંદા જીવનની સમય પણ બચાવે છે.
હા, સારું કીધું. તમે અને આપડે જોઈએ કે આપણે જયારે. અ મુસાફરી કરવા જાય, અ કે આપડે બઉ લંબા સમય સુધી બહાર રહેવાના છે, ત્યારે આપણે અનુકૂળ રહે. છે, કારણ કે એ કપડા જો આપણને સે રક્ષણ થાય કે, હા, એ કપડા આપણા શરીર પર ઢીલો છે. જો આપણે ટાઈટ કપડો પહેરી તો એ આપણને લાંબા સફર અ માટે બહુ તકલીફ આપે.
હા, એટલે બંને પ્રકારના કપડાનું પોતપોતાનું મહત્વ હોય છે.
સાચું એકને સારો અને બીજાનું ખરાબ કહેવું યોગ્ય નથી.
પ્રસંગ, હવામાન અને- આરામનો ધ્યાનમાં રાખીને કપડાં પસંદ કરવા જોઈએ.
હા, બહુ સારું વાત કીધી તમે. અને, જો બીજાના કપડાનો મજાક પણ ન કરવી જોઈએ, કારણ કે જે કપડાં. આપરા માટે ખરાબ છે, એ કપડાં એના માટે બહુ જ સારું છે. તારા પસંદ થી એ કપડાં નહીં પહેરે. એના જો પસંદ હોય. અને એના ઉપર જે સારું લાગે અને એ જે ખરીદી શકે, એજ કપડાં પહેરે. તારા હિસાબ થી એ કપડાં નહીં પહેરે, એટલે ક્યારેક પણ કોઈનુ મજાક નહી ઉડાવવાનું જોઈએ.
હા, તમારી વાત સાચી છે. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો અધિકાર છે. એ આ વાત એકદમ સાચું છે. કપડાથી નથી, પરંતુ વ્યક્તિ ના સ્વભાવથી તેની ઓળખ થાય છે એટલે કે આપણે કોઈ વ્યક્તિને તેના કપડા પહેરવાની રીત તરીકે નથી ઓળખતા તેના વ્યવહાર આપણા પ્રતી જેવો વ્યવહાર છે એનાથી આપ આપણે એને ઓળખે છે
વાહ આ તો તું બઉ ખુબ સરસ વાત કીધી ભાઈ આ વાત સાંભળીને મને એવું લાગ્યું અ કે જેમ અ ભગવાન કહે છે
હા તમારી વાત સાચી છે આ વાત આ વાત સાચી છે એટલે કહ્યું ચાલો આજે આ વિષય પર વાત કરીને ખુબ આનંદ આવ્યો
હા મને પણ ઘણી નવી વાત વિચારવામાં મળી કે જે કપડા એવું નથી કે એ કપડા અ તારા માટે સહી હોય તો એના માટે પણ સહી હોય તારો વિચાર અલગ હોઈ શકે એનો વિચાર અલગ હોઈ શકે એટલે એમ નથી કે તું જો કપડાં પહેને તારો છોટો ભાઈ કે તારો મોટો ભાઈ કે તારા મમ્મી કે એજ કપડાં પહેરે એ એના વિચાર ઉપર હોય શકે
હા ચાલ હવે પછી બીજા કોઈ રસપ્ર રસપ્રસાદ વિષય પર વાત કરીશું
જરૂર જરૂર ધ્યાન રાખજે ચાલ આવજો પછી મળીએ જય શ્રી કૃષ્ણ
હા તું પણ આવજો ફરી વાત કરીશું જય શ્રી કૃષ્ણ